બસ. મજામાં શું કરો છો?
બસ જમીને બેઠા, તમે કો?
હું છે, બાઈ, મોડા જમો છો ને?
હા, તમે શું જમ્યું આજે?
હાજ તો અમે રસ, રોટલી અને શાક બનાવ્યું તું.
તમે બનાવો, કે તમારા ઘરે કોઈ છે, બનાવે બીજું?
હા, અમારા ઘરે તો કોઈ નથી, હું જ છું અને મારી ડોટર છે.
હમ, બરાબર. બધા મજામાં ઘરે? તબિયત, પાણી, બધાની કેવી છે?
બસ, બધા ફાઇન છે. તમે કહો, તમારી? એવું છે, બધું ચાલી રહ્યું છે અત્યારે.
બસ, બધું જોવ સારું ચાલે છે, બોલો.
હા, હા.
મેં કીધું, આજે રસપ્રદ વિષય પર વાત. કરીએ એમ.
હા, બોલો બોલો, શું કેવા માંગો છો?
એક જ ઘરમાં, આપણે અલગ અલગ પેઢીઓ સાથે રહેવાના લાભ અને પડકારો વિશે વાત કરીએ, આપણે?
હ, સરસ વિષય શોધી લાયા છો. આજકાલ સંયુક્ત પરિવાર ઓછા થતા જાય છે, તો આ વિષય અત્યારે મહત્વનોો બની ગયો છે.
હા, એજ ને. પહેલા તો દાદા-દાદી હોય, માતા-પિતા અને બાળકો એક જ ઘરમાં રહેતા હતા. હવે તો ઘણા લોકો નોકરી અથવા અભ્યાસ માટે, તો અલગ રહેવાનું જ પસંદ કરે છે.
સાચી વાત છે. છતાં પણ, એક જ ઘરમાં અલગ પેઢીઓ સાથે રહેવાના ફાયદા ઘણા છે.
જેમકે.
સૌથી મોટો ફાયદો અનુભવનો છે, કે દાદા-દાદી પાસે જીવન ના ઘણા અનુભવ હોય છે. અ તમે તમારા પરિવારને યોગ્ય માર્ગદર્શન એ લોકો આપી શકે છે, ને? દાદા-દાદી ઓનો અનુભવ હોય છે. એ બાજુ. કવનો હા.
બિલકુલ, બિલકુલ. હા, પાછું બાળકોને પણ તેમની સાથે ઘણી સારી બાબતો શીખવા મળે છે.
હા, ખરેખર, બાળકોમાં સંસ્થા, ધીરજ અને વડીલો ના આધાર જેવી બાબતો કુદરતી રીતે વિકસે છે.
બિલકુલ, બિલકુલ. મને તો લાગે છે કે ભાવનાત્મક સુરક્ષા પણ એક મોટો ફાયદો છે.
બિલકુલ, કોઈ મુશ્કેલી આવે ત્યારે આખો પરિવાર એકબીજાનો સહારો બને છે, એટલે સંયુક્ત કુટુંબ જરૂરી છે ને?
હા, બિલકુલ. જો માતા-પિતા નોકરી કરતા હોય, તો દાદા- દાદી પણ આમ બાળકોની સંભાળ રાખવા માટે ખૂબ મદદરૂપ બને છે.
હા, તો બાળકો સચવાઈ છે સારી રીતે. તે, અને બાળકોને દાદા-દાદી સાથે ઘરેલું વાતાવરણ પણ જોવું મળે છે, ને?
બિલકુલ, બિલકુલ. પરંતુ, દરેક બાબતના બે પાસા હોય. હું તો એટલું માનું, કેટલાક પડકારો પણ હોય છે એમ.
હા, સૌથી મોટો પડકાર વિચારસરણી નો તફાવત હોય છે, ને?
થોડું સમજાવશો આ બાબત પર?
હા, ઓકે. પહેલા ના વડીલો પરંપરાગત વિચારો ધરાતા હોય છે કે એ જૂથવાણી વિચારો ધરાવે છે, જયારે અત્યારના આધુનિક યુવાનો નવી વિચારધારા તરફ ભાગ વર્સાય છે ને.
બિલકુલ, બિલકુલ. એટલે જ તો ઘણી વાર મતભેદ ઉભા થાય છે.
હા, એટલે કેમ કે ઉદાહરણ તરીકે બાળકો ના શિક્ષણ, કપડા, ટેકનોલોજીનો ઉપયોગ અને જીવનશૈલી અંગે જુદા જુદા અભિપ્રાય હોઈ શકે છે ને.
બિલકુલ, મોબાઈલ ફોન અને સોશ મીડિયામાં પણ. આ અંતરને વધારતા હોય છે.
સાચું, ઘણી વાર યુવાનો પોતાનું અંગત જીવન ઈચ્છે છે, જયારે વડીલો વધુ પારિવારિક જોડાણો ઈચ્છતા હોય છે ને. અત્યારના જનર જનરેશનને એવું હોય છે કે, અમે અમારું પોતાનું અંગત જીવન જીવીએ, જ્યારે પહેલાના દાદા-દાદી. સાથે રહેતા હોય, તો એમને એવું હોય કે, અમે થોડા એમને સંસ્કાર વધારે આપીએ ને.
બિલકુલ એટલે તો ખાનગી જગ્યા પણ એક મુદ્દો મતલબ મહત્વનો બની જાય છે
હા બિલકુલ દરેક વ્યક્તિને પોતાનો થોડો વ્યક્તિગત સમય અને સ્વતંત્ર સ્વતંત્રતા જોઈએ
એ બિલકુલ બિલકુલ પરંતુ જો પરસ્પ પર સમજણ હોય ને તો આ બધી સમસ્યાઓનોો ઉકેલ થઈ શકે
ચોક્કસ તમે સાથે બેસીને તમારા પરિવાર સાથે સંવાદ કરો તો સૌથી મહત્વની ચાવી આ છે કે તમે તમારું કોઈ પણ પ્રોબ્લેમ હોય એ તમારા પરિવાર સમક્ષ મૂકો હમ
હમ એટલે જ તો પરિવારના સભ્યો ખુલ્લા મનથી વાત કરે તો જ મતભેદનો સરળતાથી ઉકેલ થઈ શકે
હા એ તો તમે બધા સાથે મળીને સાંજે બેસો એકબીજાને સાંભળવાની આદત પણ જરૂરી છે ને
હા એજ ને ઘણી વખત તો લોકો સાંભળ્યા વગર જ નિર્ણય લઈ લે છે
હા અને ત્યાંથી સાંભળ્યા વગર તમે કોઈ પણ નિર્ણય લો તો તમારી ગેરસમજ ત્યાંથી શરૂ થઈ જાય ને
હમ એજ તો એટલે જ તો આપણે સારા પરિવાર માત્ર સાથે રહેવા પર નહી પણ સાથે સમજદારીથી જીવવા પર આધારિત છે
હા સાચી વાત છે તમારી આ વાત મને ખરેખર ખુબ જ ગમી
હા મને તો એવું લાગે છે કે અલગ પેઢીઓ એકબીજાની તાકાત બની શકે છે
હા વડીલો અનુભવ આપે છે ને યુવાનો એમાં નવીનતા લાવે છે ને બંને સાથે મળીને કામ કરે તો બહ સારું રહેશે ને
હા અને બંનેનું સંયોજન પરિવારને વધુ મજબૂત પણ બનાવે છે
હા એ તો સંયુક્ત પરિવાર ની સૌથી મોટી નિશાની હોય છે ને
બિલકુલ સાચું કય્યું અને કારણ કે આજના સમયમાં તો પરિવારોની જીવનશૈલી તો ખૂબ ઝડપથી બદલાઈ રહી છે આપણે જોઈ રહ્યા છે
હા હવે એ તો છે જ ને હવે બધાનું અલગ અલગ બધ નવી પેઢી અને જૂની પેઢીમાં થોડોક તો ડિફરન્ટ રેવાનું જ છે પણ તમે સાથે મળીને બેસીને વાત કરો તમારા પરિવારમાં તમારી કોઈ ગેર સમજ હોય તો એ દૂ દ્વારા જ થઈ શકે ને
હા અને પેલા લોકો તો પોતાના ગામ જ અ શહેરમાં જ રહેતા હતા પણ હવે તો નોકરી અને અભ્યાસ માટે તો સ્થળાંતર સામાન્ય બની ગયું છે ને
હા સ્થળાંતર જરૂરી છે પણ તમારા પરિવાર સાથે તમે જોડાયેલા રહો એ પણ વધારે મહત્વનું છે ને
બિલકુલ બિલકુલ એમ છતાંય ઘણા લોકો ફરીથી સંયુક્ત પરિવારનું મહત્વ સમજવા લાગ્યા છે આપણે જોઈએ તો
હા સંયુક્ત પરિવાર નું મહત્વ તો છે જ ને
હમ દા દાદા દાદી સાથે તો રહેતા બાળકોમાં ધીરજ અને લાગણીશીલતા વધારે જોવા મળે છે મેં તો કેટલા એવા લોકો જોયા છે
સાચી વાત છે તેઓ પરિવારના ઇતિહાસ પરંપરાઓ અને જીવન મૂલ્યો વિશે પણ શીખે છે ને
હા એક બીજી સારી બાબત એ છે કે ઘરની જવાબદારીઓ વહેંચાઈ જાય છે એમ બધા જોડે રહેતા હોયને તો
બિલકુલ દરેક સભ્ય પોતાની ક્ષમતા ક્ષમતા પ્રમાણે યોગદાન આપે ત્યાં દાદા દાદી સાથે રહેેતા હોય તો તમને કઈક નવું શીખવાડે બાળકોને અ ઘણી બધી જવાબદારીઓ પો તે જ લઈ લેતા હોય છે ને
હા જેમ કે જોવ ને કોઈ ખરીદીનુંું કામ કરે તો કોઈ બાળકને ભણાવે અને કોઈ ઘરનું આયોજન કરે એમ
હા એના લીધે ઘરના દરેક સભ્યોને પોતાના મગજ ઉપર કોઈ ભાર પણ રહેેતો નથી ને
હમ પરંતુ કેટલીક વાર તો આમ નિર્ણય લેતી વખત તે મુશ્કેલીઓ પણ ઉઊભી થતી હોય છે આપણે જોઈએ છે તો
હા કારણ કે દરેક ની અલગ પ્રાથમિકતાઓ હોય છે ને
આર્થિક બાબતોમાં તો મતભેદ થવાની શક્યતા વધારે હોય છે
સાચીવું ખર્ચ બચત રોકાણ અંગે જુદા જુદા વિચારો હોય શકે
હ આવવા છે પણ આપણે શું કરવું જોઈએ
તો શું નહી તમે બધા પરિવારના બધા સભ્યો સાથે મળીને ખુલ્લી ચર્ચા કરો કે કેટલું તમારી ખર્ચ કરવાનું કેટલી બચત કરવાની ક્યાં રોકાણ કરવું એ તમે બધા પરિવારના સભ્યો સાથે મળીને નક્કી કરો.
હમ એટલે જ પારદર્શિકા દર્શિતા ખૂબ મહત્વની છે.
હા પારદર્શિતા વિશ્વાસ વધારવાનું કામ કરે છે ને.
હમ મને તો એવું લાગે છે કે સમય સાથે વડીલો અને યુવાનો બંને બદલાવ સ્વીકારવો જ જોઈએ વડીલો એ પણ પછી નવી જે વિચારસરણીઓ છે એના પર જવું જોઈએ.
ચોક્કસ માત્ર એક પક્ષ બદલાય ને બીજો નહી તો સંતુલન જળવાતું નથી નવી અને જૂની પેઢીને પોતાના વિચારોનુંું સંતુલન જાળવી રાખવું જોઈએ ને.
બિલકુલ કારણ કે વડીલોએ તો પાછું નવી ટેકનોલોજી સમજવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ.
હા એ વાત સાચી છે કે વડીલો એ નવી ટેકનોલોજી સમજવી જોઈએ પણ યુવાનો એ વડીલો ન અનુભવ નો આધાર પણ કરવો જોઈએ ને કે અમારા મમ્મી પપ્પા કેતા હશે અમારા માટે સારું હશે.
બિલકુલ બિલકુલ આ પરસ્પર સહયોગ તો ખૂબ જરૂરી છે.
હા કારણ કે પરિવાર કોઈ સ્પર્ધા નથી પરંતુ એક સહયાત્રા છે જેમાં સહયોગ આપવો હોય દરેક ની ફરજ છે ને.
બિલકુલ ખુબ સુંદર વાત કહી તમે તો આ.
હા આ ઉપરાંત પરિવાર સાથે મળીને સમય પણ પસાર કરવો જોઈએ તમે ક્યાંક સાથે જમો બેસો ટીવી જોવો દરેક કાર્ય જોડે કરો તો બહુ સારું રશે.
બિલકુલ આનાથી તો સંબંધો પણ મજબૂત બને એમ.
હા આજકાલ ઘણા લોકો એક જ ઘરમાં રહેતા હોય છતાં પણ એકબીજાની રૂમમાં પૂરાઈ રે એમ કરે ટીવી ને મોબાઈલ પરસે એ લઈને પડ્યું રેવાનું આમાંથી એકબીજા થી દૂર થતા જાય છે ને.
બિલકુલ તેનું મુખ્ય કારણ સતત મોબાાઈલમાં વ્યસ્ત રહેવાની આદત જ છે.
હા આ મોબાઈલ ના લીધે તો આ બધું થઈ રહ્યું છે એટલે ડિજિટલ સંતુલન ચાલવું જોઈએ ને.
બિલકુલ બિલકુલ જેથી સંબંધોમાં ઉષ્મા જળવાઈ રહે.
હા અને બીજું કે તમે એકબીજાની પ્રશંસા કરો આદર કરો એ પણ મહત્વની વાત છે ને.
બિલકુલ સાચું કયું નાની નાની બાબતો તો આપણા માટે એમ આભાર વ્યક્ત કરવાથી સકારાત્મક વાતાવરણ પણ બને છે એનાથી તો.
હા આખરે પરિવાર નું સાચું સૌંદર્ય તો તમારી પરિવારની એકતા અને પરિવાર ની અંદર સમજણ હોય
બિલકુલ બિલકુલ બધ એક બીજાના સમજવું જોઈએ એક તો આ મતલબ વાત દરેક પેઢીને એમ જોડી રાખે છે.
હા હા.
હ બહ મજા આઈ ગઈ હા છે તો વાત કરીને તમાર જોડે.
હ પરવારે એ એટલે એક મહત્વનું પાસું છે આપણા જીવનનું. જેમાં તમારા દરેક સભ્ય સાથે. તમે હળી મળળીને રો
હમ બિલકુલ સાચી વાત કઈ તમે.
હા એ તો
સારું ચાલો ફરી ક્યારેક વાત કરીશું મારે બહાર જવાનું છે એટલે.
ઓકે હું પણ હવે નવરી જ છું અત્યારે તો કઈ વાંધ નઈ ચાલે મળીશું ફર્યું કે. બાય ટેક કેર.
ઓકે થેન્ક યુ.